હાલો
હા બોલ!
હું કરે?
કુચ નહી તેરી બિસ્કીટ
ઓકે ખા ખા.
હા
વા ખાવાનું ખાઈ લીધું
હ હા ના આજે તો મારતા
ખીચડી રોટલી ને કઠોળ કઠોળમાં પેલું મીઠું નહ હતું બસ
હા છી વરસાદ બંધ થઇ ગયો ને હમણાં
બંદ વરસાદ હું કેય કસ્ટમ વાળા હું કેતા છે
હાલમાં પબજી લાઈટ લાખવાનો પ્લાન છે તે તો રમહેજ પસી ગેમ રમસુ હમ
જયપુરનું તો રિચાર્જ પૂર થઈ ગયું છે
એક રમિયા તો કરતો શે ગેમ
હું
હમણા ફ્રી ફાયર જ રમતો શે દિપુ
દીપું હું કરે
ગેમ રમતો શે
તેનું તો ફોન નહીં લાગતું મારા ર એને કેજે છે કે ઓનલાઈન પૈસા ની મળે મારા પર રિચાર્જ કરવાનું કેતો છે
હહ હારું કેવા
એપ નોટ નવી ઓહે તો પછી એટીએમ માં જઈને નાખીને પછી રિચાર્જ કરી આપો એમ
હા હા પેલી વીસ રૂપિયા નોટ ફાટેલી આપેલી છે એ લોકનેજ આપુ પાછું
કોને
મેં જોઈ જ ની રે ટેપ પટી લગાવેલી
એટલે એ લોકો તને લેવા આપેલું એમ
હા વીસ રૂપિયામાં મને આયપા કેની એલોકોએ
હા હા
રજા કાલે તો કોલેજ માં રજા હૈ
કાલે રોજા છે આજે ગુરુવાર કાલે શુક્રવાર પછી તો શનિવાર રઇવારે તો રજાજ શનવારે હું રજા જ રેય છે એવું લાગતું શે મનેહો
મને બી એવુજ લાગે આજે ની આયવો એટલે કાલે બો આવહે ને
કાલે બો આવે અને કાલે આવે એટલે સાંજે મેસેજ આવી જ જાય કે શનિવારે હો રજા એમ
હા અહંયા ઓલરેડી બધું ભરાયેલું જેવું છે
હા એટલે રજા જ પડહે એટલે ડાયરેક્ટ સોમવાર થી જ હવે તો
હમ
પૈસા બચાવવા પડહે
બચાવવા પડહે
હું કેતો સરે પણ હારા પેમેન્ટ જ નથી આવતું ત હું જેવું કરું
પેમેન્ટ આવી જાય તો મજા આવે
હા તેજ
હમ
પછી કોઈ એક્ઝામ આવે કે ની હમણાં
હવે તો કઈની ખાલી કન્ડક્ટર ને નવેમ્બર ડિસેમ્બર માં આવહે
બીજી કઈ નઈ ફરતી જેવી આયવી મને
એ તો નગરપાલિકા વાળું છે
હા તેજ તેજ
એ તો જિલ્લા વાઈઝ પડે એટલે એમાં તો બધા પૈસા જ ભરીને હારા લાગાવ લગાવી લેય ઓ ઓ હમ ઓળખાણ વાળા
ઓળખાણ જ ચાલે ભાઈ.
હમ.
ખાલી તિથલ બીથલ જાયે રે પહેલું વરસાદ ની રેય તો.
હા.
વરસાદ ની રેય તેમ
ચાલતા જ જવું પડે.
ચાલતો જ બ ના ઘર પણ ગાડી આપણા પરર કાંસે કોઈ
રિક્ષા વાલા હ બહુ લે વરસાદ નહી આવે તો જવાય ફરવા
જો માહોલ જોઈને રે.
હા
કેમ કે મજા આવેલો કેથી ગેલો હી મને.
હ હા કંટાળી ગયો છે રામ વા આજે તમે સવારે ચઇ પીવા ઉયઠો પછી તોક આડો જેવો પડ્યો લે બાર વાગી ગયા.
હજ અજુ ખાધું અજુંગ લે પાંચ વાગી
મારે તો બાર વાગે જ જાય રહ્યા ડેલી એમ તો.
એટલે આજે તો આખો દિવસ હું તો છે એટલે સાંજે હવે હું લાગે કે નહી આવે ખતમ એ જોવી પડે
તને મૂવી ને ડાઉનલોડ કરી આપવા કહેવાનો હતો.
તે પછી મેં તારા રૂમમાં આવું જ ચાલ ને આજે.
નહીં આવે તું મને ખબર ને કેટલું બધું પાણી છે.
અચ્છા આવું રે એટલે આ નીકળી જવાનું હ હવે.
ઓછું છે ત હા ઓછું થઈ જવાનુરે હવે
હ નીકળી જાહે એટલે આવું તે તો વાદળ ખુલ્લા સ હાજના આવહે પણન લાગે હે. પણ હમણાં ની પણ નીકડી જાય
કસ્ટમ પેલા હરાવેલા છે એ લોકોને મેં તો હરાવું જ પડે એક વાર તો.
ના તો નઈ મજા આવે એને.
એજ નહી કસ્ટમ મારે જ બનાવી પડે હવે.
બનાનીને બસી.
મારા પાછળથી બહુ આવતા હતા ને રિવાઈવો કરી દીધા હતા એટલે મોઢો અઈ ગયેું ને કઈ.
મારે તેમાં જ ખાલી મડ ઓફ થઈ ગયું.
હમ હેડ ફોન આપપતું તો.
પછી તો નેટ જાયા કર હા.
હમ
હું કે બીજું રૂમ બૂમ બધું સાફ છે કજુ પાણી ગડે જ
હ તો પડતું જ છે ટપ ટપ છે પણ થોડું ઓછું
હાર મારે તો કપડાં પછ તો પી લયેલા જ છે ધોઈ લખેલા તો ગંદા બો હારા પંખા નીચ બે રાત તો એમ જ બંધાયા કરે. મેં તો ધોય લખેલા છે.
મારામાં બધા ગેમ રમતા આમ બતાયજ લોકે હલો હભળાય કેમની હભળાયતો હતો હમણાં
અટ અટકે જવું
હ બાકી અમારા જ રૂમમાં નેટ ની પકડતું સે.
એવું મારું ફોરજી જ છે રે આ બાજુ એવું જ છે.
પણ જીઓ વાળો ને તુ
હા
હમ્મ
અને તારું કયું છે, તો
મારો ભી થ છે. હો
રીગો શું કર્યો હવે વાંચતો છે, કે હુ
થોડું કોઈ વાંચે નહ એમ મજા અમારે વાળું લાઈન
વાંચતા હે ને હજે તને થોડી ખબર બીજા બહુ વાંચન
હા તે તો વાપણ પેલી બાજ ના વાંચતા હે રે
હા
પાછ મારા બધા ન કે એવાય જ રે કોઈ વાચ નહી. હમ કાઈ પડે લ જ નને કોઈને
ત પે બે કો રજા છે એટલે આવું કરતાશે કે પછી કંટાળો જ કરતાશે કઈ તને ખબર પડતી
હે
રજા રહી તો કંટાળ આવે ર મેં વાંવાનું બંધ જ જવું કરી દીધુ
તે જ ર રજા હોય તોવું જ થાય.
લજમાં જા થોડાક એન્જોય જેવું થાય ને પછી આવું જરાક વાચું એમ પણ હવે તો કને
હ હા
જોવું પડે દરખત દરખતવાયે તો
બરાબર તારવાડી તે તાર ત તારી જતવાડી
હા
હા હા બર
બોતા જ હા
હા છે વિપુલ વિુલ કેતા
હા તો ન છેે એમ તો એમ એટલું બધું વાંધો તો નહી જેવું રે
નહી વાત હમ તો જાહેર તોશે એટલે સમજીે જાય ર્યા
હા કો કોઈ નોકરી જવું ન મલા અ ર તો ખાલી એમ જજ તો બે ત્રણ દિવસ થઈ ગયા વાતક ના પતારુ
હ્યામ
એમના ગામમાં લાઈટ જ નહી, મળે એટલે ચાર્જિંગ જ ન
નિમલ એનકે ન
હમ્મ
એટલી પોતા દિવસ નહી રે ર લાઈટ
કઈ એ તૂટી પડેલું હોય, ત પુલ બોલતા લાઈટ વેટ નું ખાંભલું એટલે
હમ ના વરસાદ આવે એટલે અંગ
હમ એટલે ભાથ રોપી જયા એટલે મેં તો એક વાર પેલું મેસેજ કરેલ હો પણ દિવસ પે ચાલે હવે સોમવારે હ આવવાની જ છે કોલેજમાં એમ કેતીેખવા હવે ત્યારે જ વાત પણ લેવાની
હા
ટાઈમ સંવા લ કસ્ટ્ટ બ રબ
કાલ તો પાછી રજા મનતા
કાલે રજા પરમ દિવસે રજા. રવિવારે રજા કેટલી રજા છે હવે. કપડા પહેરી પહેરીને એમ જ હૂકાયા કરવાનું કંટાળ આવતો મ થવા.
હે!
રજા પૂરી નહીં થાય ત તો એમ જ કપડે પહેરી પહેરીને હકાતા મૂકી દેવાનું છે.
હ હ હ!
એમ તો ગંધાય ને પછી સુકાય હોય ને.
એજ મે મન ધોવા ન કર એમ એવું.
હું કેય?
ખીચડી અહિયાં તો ગમે જ નહી મને અથાનું લે લવાનું છે.
હમ! લાવવા પડે મેં લાવવા નતો અ કોણ ભૂલી ગયો મેં તમે કહરે મમ્મ. ભરેલું બી હતું.
શું કેય છે.
પાચસું કયા એવું લાગે ભરતી વાળું સમગ્ર રાજ્યમાં હાલ.
એ તો આવ્યા જ કરે.
ક આવ્યું ત ખરું ક્લાસ વર્ગ થ્રી.
હમ તારા પર તો પેલો ફોટો તો કોઈ રહીને જોવો બતાવતો છે આમાં.
હો?
આપ ફોન કરતો છો ને આમાં.
હા!
આ ફોટામાં તો પોયરીનો જેવો ફોટો બતાવતો છે.
એવું જ રે આમાં એવું જ અમુક ને પોરીનો બતાડે એમ. તારુ તો છોકરી નું બતવાતું છે.
એવુ?
કયરા કયરા ભવે લગેને.
નામ તો તારું જ બતાવતું છે. પણ ફોટો બીજો.
હા આજ રે.
હારું તો ચાલતો!
હમ, કસ્ટમ મળ આવે તો કોલ કરજે.
હા, તું કરવાના કે આમાં.
નહી રે હવે તો પછી મને તો કંટાળ જવા આવ તો છે. પછી જોઈએ મારે તો બધા બાકી જ છે.
હારુ ચાલ ની જુએ તો કર લખશું બધા તારું બી
પેલા કસ્ટમ જોઈએ.
હા અચ્છા હમણાં નહી આવે ર એ લોકો હમણાં તો બીજું રમતા બીજે માય.
કયું?
પબજી -
આપણી પેલી ગીલ બનાવી-
બનેલી છે પણ નઈ મજા મલે એટલું આખું નામ જ લખાઈ-
હા તો ખાલી ચાર અક્ષર જ મુકતે ને-
એ તારું પાર્ટનર ગેમિંગ એવું લખે તો ચાલે ને-
ચાલે તો જીગોને કહીએ ને પછી અમારા રૂમમાં આવો-
સારું આવીએ ચાલ હં ચાલ. કટ કર રે ભાઈ.